હાલો.
હુ કે ભાઈ ખાવાનું કે હલો.
ચાલ્યા ઘટું છે હવે ચાલ્યા ઘટું છે હવે આપડે જુલુંન ત જાય તો કઈ કરીએ મંચુરિયન છે પાઉભાજી ભસા હશે પાઈ તો સૂપ છે. રાઈસ માં છે નેવું બહુ બધું. હા જમવા માટે. ઘણી વેરાયટી છે.
બરાબર.
પાઉભાજી બટર પાઉ ભાજી સાદી બધુ બધું મળે છે.
મંચુરિયન માં કઈ કઈ વેરાયટી મળે.
સાદુ બસર ગ્રેવી વાળો ડ્રાય શેઝવાન મંચુરિયન એ ખાવા માટે ઘણી બઘી મંચુરિયન માં તો ઘણી બધી. સર
કયું હારુ લાગે વઘારે રાઇસ
ને તો ભાઈ ને તો ભાઈ સાદું થશે જ સાદું થશે જ વરી આપણેે રેગ્યુલરમાં જે આપડે ખાઈ તે રાઈસ માયસ બધું મલે. એને આપડે જુલું ભ જાય. કબડ્ડો. પોટી ગાન ખાવા જવાય એ તો પછી પનીર રાઈસ ચાલે
પનીર રાઈસ પનીર રાઈસ પનીર રાઈસ ભાવે ની
હા તો પૈ શેઝવાન ચાલે.
બરાબર.
હમ એ તો પછી તારામાં આપડે ખાવા માટે જાય. કા
ની ની તારા મને ાર જા પછી ચિકનમાં ક
ઓકે ઓકે.
હલો હલો.
ચિકન માં તો આપણને ખબર નથી હાલો. ચિકનમાં મળે ને મલે મલે બઘું મલે ચિકનમાં.
બરાબર.
આપલે થી માડીને હુકો રસાવાડો
હમ્મ આપલે
તા હે કે લૂ ને ઈડામાં આવે કે હું વા માછલી પાપલેટ માછલી. તો કેમ ઈંડામાં કા આવે. તે ખાવા જવાય હં પહી પનીરની વેરાયટી ચાઇનીઝ કાઠિયાવાડી પંજાબી બધું જ મળે. પંજાબી ખાવા જવાય. હા હા પણ જાબીમાં મટ બોટ પનીર ટિક્કા પનીર બટર મસાલા
પનીર પનીર પનીર ટીખા મેં ખાધેલું મને બહુ ટીખું લાગેલું.
તારાનું કે
તારાનું બહુ તીખું લાગેલું
પછી પછી તો સર્વાનંદ નું ચાલે મજબૂત
સર્વાનંદમાં હારું સેજ ફીકું ફીકું લાગે કઈ ટેસ્ટેજ નઈ આવે
હમ્ પાણી વધારે મારે છે એ લોકો
વેજીિટેબલ એમ એવું તાર
એ વાત બરાબર પછી તો ક્રિષ્નામાં ચાલે હમ્ એ તો પાઈ ખાવામાં તો બહુ આવી જાય જરાક
બીજું શું મળે તમારે
નવા જુના માં ઢોસા મળે છે સમોસા કચોરી
ડઢોસા ડઢોસા વાળા કેટલા
પછી તો ઢોસા વાળા છે ને બે.
બરાબર.
સાદા ડોસા ખાવા જવા મલ્હાર વાળા બટ એ તો બંધ થઈ ગયું છે. પણ આવલા ત ઉટા હમ્મ એટલે એક સાથે એક ડોસાવાળા પણ, ખાવા જાવાય વારી.
હ હ.
જલાસાઈમાં બટ ફરી ડોસા. ચીઝ નાઇલોન વાળા. એ ચાલે ને, તો પછી મંચુરિયન જ બરાબર
એ ઈર
મંચુરિન.
ઓ
પઈ તો રાઈસ ખાવા જવાય. ને તો તે લોકોનું કોઈ પનીર ખાવા જવાય પનીર સ્ટીક, હા રાઈસ, હા. મલે, મલે.
બરાબર.
એનાથે પનીર સીકતો હોય, તો મજા. આવી જાય.
મજા આવી જાય, મજા આવી જાય, સાચી વાત.
હ, હમ. પનીર પી તો પનીર ચિલ્લી છે. ઈતો ચાલ્યા કરે. ખાયા કરીને બેસી ને,
બરાબર હમણાંમાં ખાવાનું, એ,
ગામડા માં એ કેરી છે કેરી. કેરી, કમદા એવું બધું છે. લાગેલી છે પણ ઓશી જ છે. હ, લાગેલી છે પણ ઓશી જ છે. બો ઓશી.
એક બે કેરેટ,
ચાર પાંચ, કેરેટ હસે. ઈતો હા એ વધારે નહી, મળે
આટલી જ તો પછી હમ વેચઈ ગઈ એની કેરી
કઈ વેચાઈ નહી, ને કોઈ આયવુ નહી, એવું સે તમારે સા કે નને કે્યારે
કે વખત આ
એટલે મેંથી જ છે, એમને હ તો ક્યારથી જ કેરી લાવી વિચાર તે લાવવી પડે. તેટલા જ તો. માર્કેટમાં તો ભાવ બઉ વધારે છે. ચાલેે હા, તેજ ને ભાવ કેટલો વધારે હા હા ભાવ હોય, તો હશે ને તો હમ્મ તેરસો ચૌદસો રૂપિયા ભાવ ચાલતા હતો. ને ભાવ હોય તો હશે એટલે હજુ તો ભાવ વધશે. ક તેમાં
એજ એ જ
જે કેરી આવેલી તે ખાયા કરવાની ને કેરી બી નહી મલશે ખાવા બીજે તો કેરી વેચાતી લેને ખાવી પડે, રાજાપુરી સે કેસર છે દાડમ સે
હમ્મ
પઈ લંગડો સે ટોટાપુરી સે આફુસ ના જાડ જ નથી, આફુસ નથી.
અમારે
પ ઠાવી ભી જોય ને આવતી જ નથી. આવતી જ નથી, કેસર કેસર સિવાય કેરી, દવાને હારું પણ પૈસા નથી, ની ડતા કેેરીમાંથી
અરે પછીન લ લ લોન લઈ લવ
કેરીને હારું લેન લેવા જશુ તો પસી કેરી ની આવી લોન હામાંથી ચુકવશો
રગ ને પોતે વીચ જવાનું બીજું હું ગય
હા હ હ હ હા જમીન વેચી દેવી પડે. ખાવાના છે ચક્કરમાં કેયારે. હ પોતે જ જશું તો શું કરું પછ એટલે પછી કે આશાપુરી છે બરાબર છે. એટલે આપણેે રાજાપુરી બરાબર છે ખાવામાં એ તો કેસર તો છે જ. હા ટોટાની પૂરી છે ને હમણાં. ચાર પાંચ કેરેટ. છેી ને.
હમ શું બઉ ચાલ એનો.
એજ અગિયારસો રૂપિયા.
કેવી. છવાનાની કોઈ.
ની ની. ક્યારે નથી એટલી તો ખાવા માટે જ જોઈ હશે ખાવીશ. એટલે નથી વિચાર ખાયા કરવાનું છે.
હહ.
સ બીજે તો કાં આવી જાય.
સાચી વાત છે.
હમ્મ હમ્મ બીજું તો બજાર થી. ખાઈ લેવાનું.
બરોબર બજારથી બજારમાં ભી બહ મોઘું કાલે અમે પૂછવા ગ તો પચીસ રૂપિયા મણ. કિધા મને.
હા તેજ છે એને અ પછી પચીસો રૂિયા અમને તા નથી. વેચવાજ જઈએ તો તે બારસો તેરસો રૂપિયા આપે છે. એ લોકો વેચે પચીસો રૂપિયામાં શું પરવડે કશું પરવતું નથી હુ. તે જનેે. એટલે. બજારથી જ કઈ ને કઈ લાવીને ખાયા કરવાનું. દુકાનો તો સે જ બજારમાં બજાર ભી મોટું સે હા સમોસા છે ક ચોરીસ ગુલાબજાંબુ છે. હમ રામદેવમાં મલે છે ને ખેરગામ ખેરગામ રામદેવ
ચલો એક દિવસ આપણે ખાવા જાઈ. ખાવા જાઈ
હા પણ તે મજા નથી આવતી તેલ વાળ વાળી તેલ વાળી બહુ આવે છે. હહ મજા નથી આવે હહ હહ પછી વડાપાઉ સે કેટલેસ છે ના મજા આવે એકલો તેલ જ હોય
વડાપાઉં કા મલે વડાપાઉ વડાપાઉ
વડાપાવ દસેરા ટેકરી મલે સે અને મોન્ટુને
બરોબર બરોબર બજરંગ ફાસ્ટ ફૂડ ઓકે ઓકે પણ આપણે ખાવા નહી ગયા તેનું તો શું કરું રીવ્યુ
હમ કાલે જાઈએ ને સવારે દસ રૂપિયાને ચાર સમોસા સે હવે તો પટી ગયેલું આ વાસણ ધોતા હતા, વાસણ ધોતો હતો બેટા હહ પેલો એ જલ્દી બંધ કરી દઈશે.
હહ એટલે માલ પોય
હવારે જલ્દી જાઉં પડે હહ હા હા વધારે ની લાવે છે. એટલે આપડે સવારે જલ્દી જાવું પડે આઠ, સાડા આઠ, નવ વાગે જાવું પડે. ઓકે ઓકે દસ રૂપિયાના ચાર સમોસા આપે સે
દસ રૂપિયાની ચાર સમોસા નાલ્લા નાલ્લા
હા હા હા કિસું કેતો હતો તે ગેયલો તો ચાર આપલા એમ કે સે
બરોબર.
દસ રૂપિયાના એ લેતા જાવ આઈસે હાવા એ તો બપોર પછી જુલું ભાઈ મ જ હો રાઈસ, પનીર, ચિકનમાં, બધું મળે જ છે એટલે પછી હા
હા સારું.
હા મળ્યા મળડે એણ માધ્યમને હગી એન્ડ કોલ